દદી ભાઈ
હરીશ ભાઈ જય માતાજી
કેમ છું
બસ હરેશભાઈ એકદમ મજામાં છીએ તમે કો હરેશભાઈ
બસ અમે મજામાં છીએ બોલો બોલો શું યાદ કર્યા કોહ
યાદ તો હવે અ એજ ભૂલી ગયો તમને યાદ શા માટે તમને કોલસાા માટે કે એજ ભૂલી ગયો
અચ્છા અચ્છા એવું છે તમે મને કઈક વાર્તા નું કંઈક પૂછતા હતા
અચ્છા બરા બરાર મારે એક વાર્તા સાંભળવીી જો તમને ફાવતી હોય ને
હા હા
વાતા સાંભળી હતી હમણાંથી જો વાર્તાઓ સાંભળી નથી અમે
બરાબર વાર્તા તો વાર્તા તો મને એક સરસ મજાની મેઘ મલહાર વાળી એક વાર્તા આવડે છે
એમ સરસ સરસ સરસ
હા તો એક રાજા હતા. તા જેનું નામ વિક્રમ આદિત્ય
જેનું નામ વિક્રમ આદિત્ય બરાબર
હા શોટમાં કેવું હોય ને તો વિક્રમાદિત્ય
શોટમાં કેવોય તો વિક્રમાદિત્ય
હા વિક્રમા આદિત્
બરા બરાબર બરાબર.
તો વર્ષોથી રાજા રાજ કરતા હતા.
વર્ષુંથી રાજા રાજ કરતા હતા હ
હા પછી અ મતલબ એમના એમને રાજગાદી આપવાની હતી.
રાજગાદી આપવાની હતી.
એમના પપ્પાના હાથમાં રાજગાદી હતી વિક્રમ આદી ત્યાં.
હાથમાં રાજગાની હતી વિક્રમ હતી બરાબર બરાબર.
તો હવે રાજા વિક્રમનો વારો આવ્યો રાજ
રાજા વિક્રમ ના ભાર રાજુ અ વારો આયો રાજ રાજધની બેેશમાં
બરાબર તો એ સમયે હમ્મ કોઈ એવા બ્રાહ્મણને કીધું. કે તમે આ રાજા ન અમને મારા દીકરાને રાજ ગદી એ બેસાડવા છે તો તમે ન્યાય કરીને બેસાડો.
મેં કેન
હા તો નક્કી થઈ વાત
નક્કી થઈ બરાબર નક્કી થઈ.
હા તો કે સાત ખુરશીઓ લાવી રશે હા એક સોના ની એક ચાંદી ની એક. એક હીરાની એક લોખંડની, તાંબાની
બરાબર
આવા દરેક પ્રકારની ખુરશીઓ લાઇ
દરેક પ્રકારની ખુરશીઓ લાઈ
એટલે એવું કેહેવાય કે સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિ
શનિવાર રવિવાર બરાબર રવિવાર
આવા સાત ખુરશીઓ લઈ અને બેસાડે એમને
ખુરશી લઈને બેસાડે એમને
અને કહ્યું કે હવે તમને જે ખુરશી પસંદ હોય. ખુરશી ઉપર એક જ પ્રકારનું અષાડ હતું.
એક જ પ્રકારનું વસાાર હતું બરાબર
ધોળું હોય ને ધોવાળું એવી રીતના
બરાબર.
અને બધી ખુરશઓ લાઈનસ ગોઠવીને એના ઉપર ધોળું વસાાળ પાથરી દીધું. અને રાજા વિક્રમને કહેવામાં આવ્યું.
બરાબર. શું કેવામાં આવ્યું? એતો સમજ કે હું એની પર બેસે આ બરાબર છે એ તો જોસ આપડે યોગ્ય લાગી મે શું જોઈએ.
બરાબર. તો ત્યાં પછી રાજા ખુરશ વિક્રમાદિત્ય બેઠા
વિક્રમદિત્ય બેઠા એમ ખુરશી પર બરાબર સમજી ગયો અને એમને
હમ કેવાય ને લોઢા ની ખુરશી આઈ
વિક્રમ આદિત્ય ને
હા લોઢા ની ખુરશી આઈ
લોખંડની ખુશી
લોખંડ ની ખુરશી આ એટલે લોખંડ કરનુંું તો કે શનિવારનું એમ
લોખડા પારે વાર કઈ કેવાય ને એવું
હા બરાબર તો શનિવારનું લોખંડ હતું એટલે એવું કેહેવાય કે શનિ ગ્રહ એમને પાછળ પડ્યો હતો
શનિ ગ્રહ વિક્રમદ પાછળ ભોર્યો હતો બરાબર સમજી ગયો
બરાબર તો આવી રીતે
આવી રીતે
પછી આગળ
પછી બાગળ ગયા બરાબર અને
હા હ જોઓ ને રાજા વિક્રમ આદિત્ય પછી શું આવતું તું યાદ કરવું પડશે ભાઈ થોડું બઉુ સમય થયો ને એટલે થોડું
વિક્રમ ર તે પછી બેઠા હશે યાદ નાતો પછી એકતો ચોખ્ખો બીજી હતી ચક્કી એક ચક્કો હતો એક ચક્કી હતી
હા
કોલાયા મગ્ન દ્વાણા ચકી લાઈ ચોખા નોંધવાનો
ખા ન ધોણ લ આવ્યો
બંને ખીચડી કરી
ખીચડી કરી
હમ પછી ચકીબનને કોઈ કે માર્યા ચકા પઈ ને હ ના ચકા પઈ ને કોૂકી માર્યા મારે બરાબર પછ ચાકોો ભાઈ ચક્કીબેન કૂતરા જોડે છે કે કુતરા ભાઈ કુતરાા ભાઈ અમારે ચકા પઈને માર્યા છે
મારે છે
તોવચાકો નસ મુનસ બોલે તોબળ એ શકી મારી મારી વા વા ચક પી વેર વાળ હડ્યા પછી જાતે ફમે મળ તોક
તો કો
હમ કે તું કે પૂછુ કે ચકી ચકા ચકા જો
હા
તો ઉનસ મુંનસ તકે શક મારી ચકો વેર વાળવા જાય.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
પછી અહિયાં થી આગળ હડતા હડતા હડતા મળ્યા સિંહ ભાઈ.
શી ભાઈ.
ભાઈ એ પૂછ્યું કે ચકા ભાઈ ચકા ભાઈ ચયોજ.
હા.
અમારા જે ચક્કા ને ચક્કી ને કોકી મારી છે. એટલે અમારે કે એનું બદલો લેવા જવાનું છે.
બરાબર.
હાંસ મુન્સ તાકે કે‌ પડી હસ ક મારી ચકો. વેન વા જાય પછી અહિયાં થી આગળ . આગળ અડ અડ અડતા અડતા અડ જાય એટલે એમને ખુરશી મળી.
ખુરશી
હવે તો ખુરશી પાહું પૂછું. કે ચકાફી ચકાપી ચોયડે કે અમારા ચકીબુને કોકે ઠબકારી હશે. હ એનું કે વેર વાળા છે. વાનું એના બદલો લેવો હશે એના મારવો હશે.
બરાબર.
ઉન્સ મુન્સ તાકે કે‌ પડી હસ ક મારી ચકો. બેરવાળ વાજ.
બરાબર.
અી હડ હડતા હડતા હડતા કોહા જેટલે પોહોચ્યો. અને અહીંયા અમારા એક વિશ્વ ભાઈનો અમના છોકરો અ ધચા.
કોણ દાજુ.
વિશ્વભાઈ.
ઓહ હો હો હો.
વિશ્વભાઈ પ્રજાપતિ હા. પ્રજાપતિ વિશ્વભાઈ પરેશભાઈ વિઠ્ઠલભાઈ માધાભાઈ દલાભાઈ પનાભાઈ હીરાભાઈ પોણાભાઈ ભગવાન ભાઈ થચા. અને પૂછ્યું કે ચકી હ હા કે ચક્કી ભાઈ ચક્કી ભાઈ ચો જોવો છો.
હમ્મ.
તોકી ચકો ઉન્સ મુન્સ તાકે સ્વબરી સકી મા ચકો. . પછી અહિયાયા થી હડ અડ હડ જ એટલે વિપુની ગાડી આઈ.
હમ્મ હમ્મ પછી.
પછી અ. અયાથી હડતા હડતા ગાડી થતી ગાડી એ પૂછ્યું. પ ચકા ભાઈ ચક ભાઈ જો ચકો ઉનસ મુંનસ તા કેસો બળએ સકી મારી ચકો હવે વાળ વા બરા અહીયા થી આગળ આગળ હડતા હડતા એક ચંપલ થચ
બરાબર.
પૂછું કે કઈ બાજુ જોવ છો એમ. કે અમારે જવું છે તો કે અમદાવાદ
હમ્મ.
પણ પછી કેચમ એમ એક ટ્રેન ટ્રેનની ટિકિટ એ કરાવડયેલી હ છે કોક બરાબર મારે કે ચક કુકી મારે આ
હ હા
એનું એનું અમારે એને મારવો હશે અમારે, પછી એમ કરતા કરતા કરતા અમદાવાદ આવ્યું પાહુ પેલા ટમાં બેઠેલા ટી ટીકી પેલા એને શું કવા ટીકી,
તિટી તીટી
તીતી તીતી ખોડો તીતી ખોડે પૂછ્યું, કે ચકી ભાઈ ચકી ભાઈ ચો ચાકો સબ તા કે શો બળ શકી મારી ચકો વેર વા વાર ઈથી પ રાણી પુજર
બરાબર
રાણી ઉતરી ને પછી કાટલોયા ઉતરી
કાટલોડિયા પણ ઉતર્યા એમ
હમ્મ પછી પા રબારી કોલોની આવ્યું,
અ રબારી કોલોની આવ્યું
રબારી કોલોની આવી પછી ગી
ગીતા મંદિર આવું,
પછી સીટીએમ આવ્યું,
સીટી એમઈવ
ટી એમ આઈ
યુટી એમઈ
સીરબારી કોલોની મહાદેવનગર,
મહાદેવનગર આવું,
તા અહીંયાથી બાહળવાય છે,
ઓહો હો બાલવા વિસનગર હા બાવળા બરાબર
બાવળા આવે ને તયો પછી અહીંથી, જયા દ્વારકા
ઓહહ
હા દ્વારકામાં ખુબ જ એલો હા ચકી ભાઈ આખા દ્વારકામાં ફરે છેક દ્વારકા છેક દ્વારકા ચકી બેન ચકો ભાઈ હતા કે
બે બરાબર ઉડી ઉડીને જતામ જતો એ રે તેાર મજે આચી ના સડી હસી રે
ટ્રેનમાં તો એરામ એટલી ભીડ હતી, ને પાંચ જ ત્યા બ બેઠા હતા.
અરે પગ પગ વગરથી ના સડી ગયા છે,
એ ઠપકા ચકી બ ના બેહાર આ છે, તે પછી તો ચ બને ટ્રેનમાં બેહાર ને ટ્રેનમાં એટલી ભીડ ને
હમ્મ
તે ચકીબધો કંટાળી ગયા
ના આમ તું બા તુંત તું બા કરી જ શકી ભાઈ કે હવે હવે કોઈ ટ્રેનમાં બેએ
નહી હા હા
પેસજર થજું તો કે ચકી માઈ ચકી માય ચો?
હા
ક ચકો
બોલે સો બય ચકી એ ાર વાળ વા જાય
પછી દવાખા નો નાદ થજ
હ હા ઓ પોતે કૃષ્ણા પોતે
ભગવાન પુતિ કાળિયો ઠાકોર ડાકોર નું ઠાકોર હા
મુદય
હાાઈ પોતે પોતે
સરસ સરસ બોલો બોલો
હમ પછી ત હથી અ પોઈચા આ પોઈચામાં હા પોઈચામાં બધું નહી મસ્ત એકમ જોવાલાયક સ્થળ છે એટલે બધું જોયું તે એમ
હા હા
પછી અહિયાં થી દસાડા આયા
હહહ
હા પછી સ સુરેન્દ્રનગર આ્યા તે બધું એમને જોવાલાયક સ્થળ બધા ફર્યા પછી પંચાસર આવ્યા પછી સંખેશ્વર આવ્યા સંખેશ્વર પાસ સમનાથ ભગવાન નું મંદિર એકદમ તે કેવા ને કે બહુ કોતરાણ એમ મસ્ત જોવા લાયે એમ તે બધા ભગવાન ના દર્શન કર્યા
હમ હમ
પછી અહીયાંથી સમી આયા સમય થી હા પછ હારી જયા
હારી જાય
હરીસ થી ના કુળગેર ના આવે વચ્ચે
હા ચુડેલમાં નું મંદિર આવે
ચુડેલવાનું મંદિરે ફર્યા હમ જીવન જ્યોત કઈ કનું કઈક કહેવાય છે જીવતી જાગતી જ્યોત કેવું
તેજ દીવો એજ જોત જોતેજ એવું કોકશે દીવો એજ જો્યોત
હા ત્યાંથી પછી અ સાઈબબા મંદિર આવે ને પાછું ત્યાં
આવે આવે સો ટકા આવેને સાઈબબા નું મંદિર ત્યાં બહુ જોરદાર જગ્યા છે ત્યાં મજા આવે હા ખરા સદીમા નું મંદિર
હા ત્યા પાઉસાધ
એ તો સંધની હા સંધની સુધી પાકિસ્તાનની
હ પાકિસ્તાનમાંછથી લ મારી પાટણ આવ્યો પાટણ પીરો નો વાહો
પા તણ પીરો નવા
એક વાર પાટણમાં આવજો રે સંધા જવારી નઈ રેલા સંધે જવારે સાધ ન રેલા